આવે અવાજ હાલો.
હલ્લો અવાજ નહી આવતો ટવર સોડી્યું મેલે એટલે
તારા તવા નો પ્રોબલેમાગ
શું હેલા વરસાદ વરસ એટલે લે આવે ઓછું થઈ જાય કે પેલું
હા શું હમણા જીગો બીગો
એવું એમ ઓ ટાવર આવતો હોય નને જ થોડો ટાવર આવતો હોય એવા એરિયામાં રેજે.
હા
હાલ તો બધા ઝાડું જ જ છે. બધે
એકદમ હરિયાળી
હમ્મ, હમ્મ
આજધી શોર્ટ આવી જાય ને હું એટલે અવે પાછું હરિયાળ થઈ જાય હે.
હમ.
બસ આપડે હેડું જાય છે અમણાં તો. બીજું કોઈ નવીનતા. બીજું કોઈ નવીનતા બવીનતા છે કે નઈ? હલો! હલો! હાલો! હાલો હા અવે આવ્યો અવે આવ્યો.
તો કીધું રક્ષાબંધન પહેલા આપવું નહીં.
ના રક્ષાબંધન પેલા નઈ આવું. અરે આ બીજું કોઈને આવામાં લિંગ તૂટી જાય છે. અને બીજી વાત કે પૈસાનું બચાવ થોડું જોવું પડે. હા ભાડું થાય ને યાર આવા જવાનું. પોનસો રૂપિયા પાનસો રૂપિયા ભાડું થઈ જાય આવા જવાનું. હા એટલે બીજું
નેટ હેડતું હોય બધું
રાખવામાં જો બધે આવશે પપ્પા પણ કેય તો ની આવે.
અલે આ વખતે થોડું કાટું છે મને એવું લાગ
એવું છે હે એમ ગઈએન ની અવરાય.
પછી નક્કી પહી પ્લાનિંગ કરીએ પહી
આતો કીધું માન બાથી દોડી આવી એમ કેવા મતલબ ઑમ તો કે માડી સી જ હવે
હમમ.
મુઠું તો આવશે કે એમ તો હા ઈએન તો મ રેઆવાર રજા બધા સી એટલે મું અહીંયા સાલે કેવા મતલબ અન ઈયોન રજાઓનું સેટિંગ થાતું હોય તો અવરાય પછી નક પાહળ વાત એટલે બધે છેટે આબુ ને એક હમમ એક રજા હોય તો પહી હાહરુંને ઇયેને ઓછું છેેટ થાય કે એમ કહુ હુ. તો ઉરી કાઈ અને શેર થાવું જોઈએ કે? પ્લસ ઈયને અવે તણ જણને રજાનું જોવાનું એટલે.
હમ.
એમ તો બધું તે ફળ આપે.
એટલે એ થોડું ઘણું લેવાનું કઠલા તો.
હમ બપોરા તો થાયન. તો એલે હવે જીઆન તો શાંતિ થઈ જઈએ નોકરીનું.
ગવર્મેન્ટ નોકરી હે એટલે.
હઉ કોઈ ઝજટની કોઈ પ્રેશર બેસર તો નહીં. પ્રેશર હતુ જ નહીં એમ લ્યા એમાં શું. તોએ બીજું આમ પ્રેશર વાળું છે એટલું કોઈ આવે જ ના કા બીજા કોઈ ત આવું હાહરું શીખવું પડશે આમને તેમને એવું બધું ખરું અવે. કોઈ ડફોળા જ નહીંઆ. આ અમુક એવું એ હે અમતો કે હવે અપડેટ થાતું જ રેવું પડે લ્યા.
એમાં એવું ક અપડેટ થવાનું સિસ્ટમ જ ધી
હમ. પેલા કારણ કે ભાઈ એમ ને આખી જિંદગી ભાઈ યાર આપડે અપડેટ થા થા જ કરવાનું કેવાન મતલબ એમ.
આતો લોડ લઈને જ ફરવાનો આપ
તો એમ કહુંન પહી રેટ એવો જ જોવ એમ મું તો એજ માનું હાચી વાત હે. ફોનથી કારણ કે પસ્ત તો જીવન પેલું ફિક્સ થવું જોઈએ કેમ હવેનું તે બધું પૂરું કે એમ હે હમ નાર તો પછ આખી જિંદગી જે ભણેય જોન કરેય જો એવું તો ચો સાલે આવ
અપડેટ થાય આખી જિંદગી ખો પીઓ બધી રીતે મજૂરી.
એમ તો ભઈ પૂરા થઈ રહ્યા ઇયે પત ઈય પત એવું થાય કે. હમ.
એટલે આપડા મધ્યમ વર્ગની પબ્લિકની આ તકલીફ જ આ શે.
રેવાનું તારું હાચી વાત.
હમ.
ઈ તપલીખે દૂર ના થાય ડફોડા હાહરું. પૈસા વાળાન હોય ઈયોન જોવા એ કોઈ કર સરકારી નોકરીન તૈયારી. પૈસા ઓછુ કમાંથે તાહરી કાક હવ ઘણા પૈસ હવે તો એમને મે મળી જાય નોકરી.
નોકરી ઓળખાણથી જ મળી જતી હોયન બાપ દાદાન ધંધો જ હાથ કરતા હોય એટલે બધા. બધા બાપ દાદાન ધંધા હેડતા હો એટલે.
એ નહી હાર શિક્ષણ નીથી બારમાં મન જ ઘટતું નહી બે આ શું કમ.
હા એજ છેને પ્રોબ્લેમ પ્રોબ્લેમ એ હેન.
ને શિક્ષણ લેતી હારે આવું ના આવું
હમ શિક્ષણ નીતિ ની વાત હાલ તું. મિલાલ શિક્ષણ મિતથી
એવું એમ હ હા શું ક બીજું તો
બસ બીજું તો તૈયારી કરું હૂ હમ્મ
હા મુું કરા હે ડી હ કે
હમ્મ બરાબર
બહુ
શું તૈયારી કેવી ચાલે કો
કોઈ અમા તો કોઈ અ તો રાગે રાગે
લયબ્રે લયબ્રેરીમાં જતો નહી
હમ્મ હમ્મ લાયબ્રેરી ચઈ જાય કે
લાઈબ્રેરી લાયબ્રેરી પેલો એલા પેલો નિનીલેશ લાયબ્રેરી જાય છે
જાય છે નિલેશ બરોબર
મટરિયલ પડ્યું એના જોડે મટીરિયલ કેધ મોકલ છે મારા અંદર
ના ના હાર હે લાઈબ્રેરી હ ઘરે પહોંચી ગયો હવે
એ એને એને ચાલુ કરી તૈયારી કેમ
હા હા બરોબર
કમ્પ્યુટર નુ આતું તાર ન કે તો છોડી મે લ્યું જો ને ફ ટાઈ તાર મળે તને
હમ હમ્મ બરોબર
એટલે કે મેં તો તૈયારી ચાલુ કરી દીધી છે હવે
કોણ સી તો શી ખબર એમ એમસી એ ન તો કરી તો
એ એમ કેતો હતો કે મારે ભાઈ એ તૈયારી કરે છે હું એ તૈયારી કરું છું
એવું હોમ એને એ તો તો રવા જીધું હોય ને પ કોપુર્યું હોય એમ સી કરતો શીખ
એટલે આખા કતા ગવર્મેન્ટ નોકરી વી મળી જાય તો ગ ને તૈયારી ચાલુ કરીવી હોય
એટલે એવું હોય અમુક કર્યું આ તો કેમ બાર સાઈડમાં એ કથા આપણને શી ખબર કે
હમ્મ તો લોકો કે મુું તો જુનાડી
હૂ હાંભળું બો બરોબર કરતા હોય તો
હમ્મ મટીરિયલ મોકલવાનું કીધું તું મેં કે મારા જોડે તો મટેલિયલ આ રીતે પડું છે હ આમ પડું છે એમ કેતો હતો તો હા નહી જોતું મારે હા એ એજ ને આપણા પા બધું પડ્યું કોઈ જરૂર નહી શું કે
કોઈ આવ્યું તું
હોય ને માર નહીં ભણું
એ એમ હ સમજી જ સુચવેશન તો
હમ્મ
કોક આવી કો લીમડા ઉપર એમ રહો
જોય જોય છે તું
એ આપણા ઉપર
એવું એમ
એવું
કંડક્ટરની અરે એલા હા
હમ પેલાને છે ને
એમ પેલા હાલીધી પણ કોઈ મેળ પડ્યો નતો તો હા આલીધી એમ પેલા આલીધી પણ એ પેલા કેવું ચેવું હતું બુ બડખાબડ આ વખતે જય્યારે આ વખતે યારે હારીલી
એ ખાલી
હા એ એક્સપિરિયસ બહુ મોટો એક્સપિરિયન્સ બહુ મોટું વસ્તુ છે યાર
હમ આપડે બધી એક્ટિવ થઇ જાય ખબર પડી જાય શું જરૂર છે શું નથી જરૂર
તમાર હોવાની જરૂર ભર નહી ભર કો
એટલે વા